હલો-
હલો હલો આવ્યો આવાજ
હા પેલા કેમ અવાજ નતો
તમારો નોતતો મતલબ તમારો શું બોલો હમણાં તો જ નોતું ખાલી વાહેનો તમે હેલો બોલતા ને વાહનો ખાલી અ હમણાં તો ખાલી ખબર નહી કેમ
એવું.
શાય દેવું છે. હાચ તો હું તણ લાગે હું નાટક કરું ર કછ બી
ખબર નહી હવે નાટક કરવામાં તો નાટક કરવામાં તો એક નંબર બે
હું એની ઈ હશે ભાઈ હું નથી એવી
હુ ઇઝ હી જી
શી, શી, શી.
હ, ચાલ. ના, ના, ના.
કોલેજ.
એ શું કર્યા આવે?
એ જ.
કેમ છે?
નાટક, અફકોસ.
ના, નાની ક્યાં છે? મતલબ નાનકડી.
ઈ કે ક્યાં હસે છે, અને રખવું કે. હોતી હું ક્યા છે?
હો ભાઈ, એટલી મોટી હવેલી હે કે મતલબ ગોતવા જવું પડે.
હા હા એ મીરા મર્કીી વને આ એકાદ સાંભળીને મને બહુ ગુસ્સો આવે બઉુ જ.
મોટી હોય, તોય નથી માનતી.
એ. ઈ મને કેતી હતી કે, આજે હું જીજું જોડે વાત કરીશ. હું જ વાત કરીશ જીજું, તને વાત. કરનીધ લહી મે ક વાત કરી દી ત. હેલો.
કેટલી મોટી હવેલી રાખીએ એક. રૂમ માંથી ત્રીજા રૂમ ઉપર, મતલબ બોલાવા જવું પડે એવું કેવું.
અરે શું, એ અમે લોકો ગધા-જાડા-વાડા આવીય ને તો શું આમ? વોકિંગ વોકિંગ થાય ને એટલા તો અમે લોકો આમ દૂર દૂર રહીએ.
કભી ભી હમે ભી બુલાઓ હવેલીથી.
નઈ.
હમે ભી આપકી હવેલી પે કભી રૂકને કા મોકા દીજે.
આપ આઈએ તો સહી.
એવું.
હોએ. આપ આઈએ, ફર ફર હ આપકો દેગે મોકા.
હા, ઠીક છે. કભી દેખતે હૈ, હિન્દી નહીં ચલેગી. મેરે કો હિન્દી ક્યુ બુલા ર હો તું?
ચાલો, કીસને ક સાહેબ.
ગુજરાતીમાં વાત કરો.
હા હા, હલો હાલો, વાત કરો.
હા, હવે તને વધારે આવે એટલે તને મતલબ. બોલાવી કે તું વાત કરાવ.
હા, અમે મોટા માણ રહ્યા ને, એટલા આમાંમ સ્પેસ. સ્પેશ્યલી અમને ઇન્વાઈટ કરવું પડે તો જ અમે આવીએ.
એટલે જ ને, કેટલી વખત ન હોય વચ્ચે તો વિડીયો કોલ કર્યો, તો એમાં બી ખાલી આમ આમ જ. ક મારીને એટલે પ્રાાઈમ મિનિસ્ટર જેવું કે, જરાકવાર દેખાવું ને વધારે દેખાય. વધારે દેખાય તો શું કે.
તહી એક વ સ્ટન્ડર્ડ હૈ.
મારા હાથમાં ફોન એટલે જ નતો, મેં એટલે જ એને પકડાઈ દીધો હતો. હા.
એટલે સારું હો. હવે અમિતાભ બચ્ચને એ લગભગ એના એક પોડકાસ્ટમાં કીધું હતું કે, વધારે વખત તમે ઉભા રહો ને તો તમારી વેલ્યુ ઘટી જાય, એટલે જરા.
હોવે હોવે, હો સાહી, સ્ટેન્ડર્ડ મેન્ટેન રાખવાનું.
મેન્ટેન રાખવું પડે, એ વાત તો સાચી એની તો ડાઉન થઈ જાય. બોલો કેવું ચાલે છે લાાઈફમાં?
એકદમ સરસ તમારો કેમ ચાલે છે.
હચ્ તારું સરસ હાલેલું ને ઓલી નો અખર નહી હાલતું કાલે ખેતીથી મને.
તેની જિંદગી જંડે.
કેમ એવું તો શું એને કર્યું.
એને ખબર નહ શું કર્યું એની લાઈફ માં બહ બરબાદી હાલે રી. જઈ તે હું આવી્યોઉ ને તઈ તે
ભાગ પડી ગયા એટલે બરાબર. હજી તમારા બે ના ભાગ તો શું હજી વાહે એ નકળો
હો ઈ આવ્યો તો પછી મારી બરબાદી ચાલુ થઈ ગઈ.
રેવાનું છે નાના હોય એને ફાયદો વધારે મળે એવું.
ઘણો ઘણો ઘણો ડિફરન્સ છે એ એમાં જે વચેલા હોય ને એ બ વિચાર લટકી રે એનેને કાયના મળે.
પવું.
તે.
ના ના ના એવું ના હોય સૌથી વધારે ફાયદો વલાને જ મળે સૌથી વધારે ફાયદો ના સૌથી વધારે
છલો.
સૌથી વધારે ફાયદો એમાં શું છે કે પેલું આવે ને એઈ તો શું એ કે અચાનક બોનસ માં આ આવી જ બીજું પ્લાનિંગમાં આવે ને ત્રીજું એસ્ટ્રામાં આવે એટલે જે પ્લાનિંગ માં આવે ને એને જ ફાયદો.
બચેલું જે હોય ને ઈ વગર કીધેલમાં આવી જાય.
એ ના ના ના એ સાચું નથી.
એવું જ સાચું હવે સમજી લો હવે સ્ટાર્ટિંગ ના બે અગર છોડ મતલબ પેલું દીકરો ખપતો હોય ને દીકરી આવી ને હવે વળી ઉમીદ લગાડતા હો કે વળી દીકરો આવે.
તો તો બેસ્ટ દીકરી આવે તો તો બેસ્ટ.
ના. ફોર એક્ઝામ્પલ ચાલ એક્ઝામ્પલ એમ લઈ લઈ પેલી દીકરી ખતી હતી ચાલો દીકરી આવી ગઈ. હવે બીજો દીકરો ખપે ર. પણ વેળી તો દીકરી આવી તો એ તો ટાઈમ પાસ થઈ ગયું સેકન્ડ નંબર વાળું. હ થર્ડ નંબરમાં દીકરો કપે ર દીકરો આવ્યો એની વેલ્યુ વધી જાય. તે જે વચ્ચેલું હોય ને એ સેલ્ફ રિસ્પેક્ટ ખોઈ દે પોતની.
ત દેહ ને ઓલો. શું મોટિવેશનલ સ્પીકર હ ને એની જેમ તું ચાલુ કરી દે જ છે. ખાલી બોલતા બોલવા બોલવાના જ પૈસા મળશે.
એને મને ટ્રાય કરવું જ પડશે.
ટ્રાય નહી તું કર જ આજે શરમાવાનું મૂકી ને તું ટ્રાય કર. આવડું અખર સમજાવતા આવડેલું ને તારે જ તે બધાને સમજાવવાનું.
ના ના હુંમજવાનું ચાલુ કરીશ ને તો ાણ બોખલાઈ જશે
અમારા વચ્ચે કલેશ થશે ને તો તને જ ફોન કરશું
હ હું તમારી સાઈડ લઈ લઈશ.
તો તો વધી જશે ક. બાત કો સુલટાના હૈ ઉલજના નહીં હૈ
હું તો સેફ સાઈડ લઈશ ભાઈ મને સેફ સાઈડ તમારી લાગે રી.
અચ્છા એવું હો.
હા હા.
તો યાર તું સેફ સાઇટ લેવામાં મારી સેફ સાઇટ નીકળી જશે.
એ પાછ તમે જાણો.
ક્યાં ગઈ મોટી
એ તો અહિયાં જ બેઠી હ હા ઈ મોટી બેલ ને બેલ બેલ આ બેઠી
બેન બેન નોટ બેન
ઈ સેમ જ કઈ વાંધો નથી તમે બેલકો કે ભેંસ કો કે કઈ બી
ના એવું ના કેહેવાય હવે શું એને માટે ગોતવું છે એટલે થોડુંક હવે રિસ્પેક્ટ દેવી પડે મ કેવું લાગે કેવું લાગે હવે અમે એવું કઈને હવે અમે એનો ઘરવાળો ઉભો કેવું લાગે તુંજ વિચાર કર કેવું લાગે
ગોતાય ને
અમે ભેંસ હોય તો કેમ હાલે અમે પાડો એને હંભળવજે ન આ
અ રોજે સાંભળેરી વાંધો નથી
ના ના એટલે હમે એ ટાઈપ નો ખે ને એમ પણ અમે એકદમ હેન્ડસમ ગોતશું એના માટે કેમકે મેકઅપ પાર્ટી છે એટલે પોતે તો એવી થઈ જશે એકદમ આમ
હમ
હા તો અમે એવો હેન્ડસમપ ખપશે ને
ના તો તમે ગોતો
તો એટલા સારું જ હું કહું રોને કાલે મેં કીધું તઈ કે ના ના ના બહ વારે હજી મારે આમ કરવું એ તેમ કરવુંને આવી રીતે લાઈફ એન્જોય કરવી એ કીધું હવે
સું એન્જોય કરવાનું
હવે શું બાકી રહ્યું એ
કઈ ટ મંગલી ને પટવ્યા
હા પ પચીસ લગ્ન ને પછી ત્રીસે
હ હ બસ જે તમે દિમાગમાં હે તમારા હમણાં ઈજ ઈજ ઈજ બસ ઈ જ કરો એ
તો બીજું શું ખપે હવે કંઈક એવું તો આ ઇન્સ્ટાગ્રામ ની લાઈફ નો ગોળે એવું બધા કેમ અ કપલમાં ફરવા જાય ને એવું બધું તો આપ આપડા મતલબ જે આપડી કોમ્યુનિટી એમાં થવાનું નથી એ તો દૂર દૂર સુધી મતલબ આપ આપ લગભગ ચોથી પેટ આવશે ત્યારે એ લોકો નસીબ માં આવે તો ઠીક છે બાકી તો હમણાં આપડા મા બાપ જે હે જે મતલબ એ લોકોની વિચાર સરરણી છે ઈ પ્રમાણે મને નથી લાગતું કે જવા દે એ રીતે
ના જવા દે ના જવા દે
એટલે લગ્ન થાય એટલે સીધું ધંધા ઉપર બેસી જવાનું
હ
જે એકાદ મળે તેમાં ઘરવાળીઓ માથું ખાઈ જાય ક્યાંય નથી લઇ જ આ બાજુ ફેમિલી નું પ્રેશર આ બાજુ આ લોકો નું પ્રેશર એટલે ઓ અગરવાળો બેચારો હો એમાંથી અડધો થઈ જાય
હ શું કરી આકી રાવે તમે આમ પોતે જ આવીને બંધાણા હો એવા માં તો.
તો મેં એજ મેસેજ કર્યો તારી બોનને એ મને કે કે જીજુ ફ્રી હો મેં કીધું ફ્રી જતો હો એટલે જ
હ
સમજી લોજિક
હો હ
હા બોલો શું કયો છો બીજું?
બીજું બસ હાલેરું ભાણીયાને ભણાવીરા.
હા વચ્ચે વચ્ચે ક્યારેક સ્ટોરી દેખાય સ્કૂલ યુનિફોર્મમાં બાકી તો જનરલી દેખાતી નથી.
ના ના એ અમે શું થોડુંક નાખી ની.
હહ
જે ચીજમાં મજા ના આવે ઈ ચીજ નાખી ની.
થોડોક તમારે મોટા બેનની જેમ એક્સપર્ટ થાવ.
અરે હું એમ ત ઘણી એસ્ટ્રવટ હઉ બસ મને થોડુંક ટાઈમ લાગે. સેટ થતે.
અચ્છા એવું હે? એટલે જેના ભેગું આમ સેટિંગ મતલબ ઓલું જામે એના ભેગું જ જામે એવું કેવાય આવા ગુજરાતીમાં.
એમ બી નથી મને ખાલી બે મિનટ દો હું આખા ગ્રુપને આચવી હકુ.
તો પછી શું પ્રોબ્લેમ હે?
બે મિનિટની પ્રોબ્લેમ હે ને કોઈ બે મિનિટ દેજ ની મને. મને તઈ જ જજ કર દે આને આવડતું જ નથી. ચૂપચૂપ ગુમે પડી ને આની ને ઉ ની ને
મને ત કક બીજું હાભળવાનું ને તારા વિશે. એ તો એમ
ઈ બધા ના હાભળવાનું. મારા મોઢે જે હું બોલું ને એ હાભળવાનું.
ઇન્ટ્રોવર્ટ હે, બહુ બોલતી નથી, બહુ એકદમ સાય હે.
તમને લાગ્યું કે આપે હમણાં લગ્નમાં?
આ મતલબ અલગ એક બાજુનું જે જોયું તું એના કરતા આખું અલગ મોઢું દેખાણું, ફેસ દેખાણું. હા એ લોકો કને જે હાભળવા મલેરુ ને જે તારા કન જોવા મળેરુ ઈ વસ્તુ અલગ લાગેરી.
અલગ જ હે આ લોકોને કાઈ ખબર નથી પડતી મારા બારેમાં.
એવું હે?
તઈ.
હા બરાબર હે. તો સારું હે. એકસ્ટ્રવટ હો તો. અમને તે એટલી બધી મહેનત ની કરવી પડે હોધવામાં
ના ના ની કરવી પડે.
હાચે ને?
ના ની કરવી પડે. તાકી હું પેણીસ જ ની. હ
શું બોલું હવે?
હા તો કાઈ ની બોલવાનું જે પેણી ગયા હે એ બસ જિંદગી જીવો પોતની ખુશી ખુશી.
એમ ના હાલે.
એમજ હાલે જો ભાઈ તમે ફસાણા હું જોઉ હું તમે કેમ ફસાણા હો. તો હું શું કરવા પોતના પગમાં કુલાડી મારું.
હવે ભગતસિંહ ફાંસી એ ચડ્યા એના ભેગા બીજને ગયા ને?
હા તો ત્રણ જણા ભેગા ફાંસી ચડ્યાતા ને એક તમે ચડી ગયા, એક ખુશી ચડશે હમણાં. એકસો ન કી ચારશે થઈ ગયું
હું ઇસ ઝોનકી
ઈશા ઈશા ઉફ સોનકી. વી હેડ ટુ સોનકીઝ. વન ઇઝ યોર એન વન ઇઝ હિયર.
ઓકે હા. તો એવું ના હોય ને ત્રણ હમણાં, ત્રણ પછી એવી રીતે ત્રણ ત્રણના જોટામાં કાઢશું બધાને.
ના ના શું કરવા એટલા ને ફાંસીમાં ચડાવા હે. તમે નથી ચાહતા કે અમે ખુશી ખુશી જિંદગી જીવી